કેમ છો.
તમને લાગે છે, કે ગુજરાતી ઘરમાં સવારની શરૂઆત વગર અધૂરી લાગે.
હા મને તો લાગે છે, કે સવારની ચા વગર દિવસની શરૂઆત જ ના થઈ શ
બિલકુલ સાચું કીધું અમુક ઘણી જગ્યાએ અલાર્મ કરતા પણ પહેલા ચાણી સુગંધ ધ ફરી જતી હોય છે.
હા ખાસ કરીને સંયુક્ત પરિવાર હોય તો રસોડામાં સવાર થી જ હલચલ સરુ થય
હા તમારા ઘરમાં સવારની ચા કોણ બનાવે.
હા તમે સાચી અમારા ઘરમાં વારા ફરતી હોય છે, પણ મોટા ભાગે મમ્મી સવારે ઉઠીને ચા બનાવે
ચા સાથે શું લેવાનું ગમે તમને.
હ મારી પાસે તો માખણ બંધ અથવા ખાખરા જ છે, તમને
હા મને તો ગરમ ચા સાથે મારી બિસ્કીટ ખુબ ગમે.
ગુજરાતી લોકો ની વાત કરીએ. તો દરેક ની ચની રીત અલગ જ હોય છે.
હા એ બી વાત સાચી છે, તમારી કોઈ આદુ વાળી ચા પસંદ કરે કોઈ મસાલા વાળી. પસંદ કરે કોઈ ફૂદી નાખે.
હા હા અને વરસાદ ના દિવસ તો આદુવાળી ચની મજા
હા. સવારની ચા માત્ર પીણું નથી એ તો વાતચીતનો સમય પણ છે.
હોય છે. સાચી વાત ઘરના એક સાથે બેસે અને દિવસની યોજના કરે છે.
કોઈ ઓફિસ ની વાત કરે કોઈ શાળા ની વાત કરે.
કેટલાક લોકો તો સાથે સમાચાર પણ પત્ર વાંચે છે.
હા મારા પપ્પા રોજ સાથે સમાચાર વાંચે છે.
હા પહેલાના સમયમાં સમાચાર પત્ર વગર સવારે અધૂરી જ. ગણાતી હતી.
હવે મોબાઈલ આવી ગયા છે, પણ ચનું મહત્ત્વ તો એજ છે.
ચા લોકોને એકબીજાની નજીક પણ લાવે છે.
હા સવારે બે મિનિટ સાથે બેસીને વાત કરવાથી સંબંધો મજબૂત બને.
તમને લાગે છે, કે સવાર ની થી મન તાજું થઈ જાય.
હા ચોક્કસ રાતની થાક પણ ઓછી લાગે.
ઘણા લોકો તો કહે છે કે પહેલી ચુસ્કી સાથે ઉજૉ ઉર્જા આવી જાય છે
હા મને પણ એવું જ લાગે છે
તમને ખબર છે ગુજરાતમાં ચાની દુકાનો પણ સવારે જલ્દી ખુલી જાય છે
હા કારણ કે સવારની ચાની માગ ખૂબ વધુ હોય છે
અને ઓફિસ જતા લોકો પણ રસ્તા માં ચા પીતા હોય છે
હા કેટલાક લોકો ના મિત્રો સાથે રોજના ચાના સ્થળ હોય છે
તો આ ચાની સાથે ઘણી વાર રાજકારણની લઈને ક્રિકેટ સુધીની વાત ચાલુ થઈ જાય છે
હા અને ઘણી વાર મજાક મસ્તી પણ ચાલે
તમને ખબર છે તમારા માટે સંપૂર્ણ ચા કેવી રીતે હોય
હા દૂધ સારી રીતે ઉકાળ ઉકાળેલું હોય થોડું આદું હોય અને મીઠા સંતુલિત હોય
અરે વાહ મને પણ લગભગ એવી જ ગમે
ચા બનાવી પણ એક કળા છે
સાચી વાત એક જ રીત હોવા છતાં દરેક ની ચા નો સ્વાદ અલગ હોય છે
કારણ કે તેમાં પ્રેમ આદત બંનેનો ફરક હોય છે હેલો હલો હલો તમારો અવાજ કટ થાય છે હલો
બોલો હા હલો હલો હલો